હલો
હલોો હા મારો વાવાજ છે
હા રિ્ધિબેન બોલો બોલોલો
હ જોી જ પણ ના નો અવાજ કપાય છે
એક મિનિટ હવે હવે આવે છે અવાજ
હા આવે આવ્યો હ બે કેમું છો હા આવ્યો હ
એકદમ મજામાં હો
બોલો બોલો શું છે તમારે સ્કૂલો ચાલુ થઈ ગઈ હવે
હા થઈ ગયું હ અત્યારના બાળકોને ખુબ જ ભણતર એમ કહીએ ને બર્ડન વાળું થઈ ગયું છે તમે શું કહો છો એ બાબતે
સાચી વાત છે અત્યારે જે પ્રમાણે તમે જુઓ ને તો એ લોકો ના પેલા બેગ નું વજન એટલું બધું હોય અંદર એટલી બધી જાતની ચોપડીઓ એક એક એક એક વિષયની ડબે ચોપડીઓ એની પાછી નોટબુકો પછી છે ને એમાંને એમાં જોઈ લોકોું પેલું હા દફતર ના બાર નીચે જ દબાઈ જાય છે
બહુ સાચી વાત કીધી તમે મારી બેબી અત્યારના દસમા ધોરણમાં છે એક તો આટલા બધા ચોપડાઓ ન વજન અને એમાં એ લોકોને તો છઠ્ઠો માળ છે લિફ્ટ છે પણ એ લોકો ટીચરો માટે જ રાખે છે એટલે બચારાઓને બેગ લઈ અને છ માળ ચડવાના ઉતરવાના પીતી હોય ત્યારે પાછું છ માળ નીચે ઉતરવાનું એટલું બધું વજન થઈ ગયું છે કે સ્કૂલ વાળાઓ સમજતા જ નથી આમ સરકાર એમ કે છે કે ભાર વગર નું ભણતર પણ પ્રાઈવેટ સ્કૂલ વાળા કોઈ જ ભાર વગરનુંું ભણતર સમજતા જ નથી ખૂબ જ ચોપડાઓ ખુબ જ નોટબુકો અને એક વસ્તુ એવું નથી કરતા કે ચલો તમે લોકો ટેક્સબુક કહીયા મૂકીને જ બાકીનું ઘરે લેતા જાવ હોમવર્ક જેમ આપ હોય એ બુક લઈ જાવને બાકી નો અહીયા રાખો એવું કોઈ જ કરતા નથી અને અલગ અલગ અલગ અલગ એટલું બધું હોમવર્ક આપ પીલે છે કે છોકરા ફ્રી રમ જમવા માટે કે પોતાની જાત માટે પણ ફ્રીજ નથી થતા બસ લોકો લોકોને ટેન્શન જ હોય કે મારા જ્યા હોમવર્ક છે જ્યા હોમવર્ક છે હોમવર્ક કરવા કરવામાં રાત પડી જાય અને એટલું હાર્ડ ભણવાનું આવી ગયું કે સાથે આપણે ટ્યુશન ન રાખવું પડે છે કારણ કે ક્લાસમાં એટલી બધી સંખ્યા ભરી દઈ કે કોઈને કોઈ ઉપર ધ્યાન જ નથી દઈ શકતા એટલે ટ્યુશન નું બર્ડન ભણવાનું બર્ડન સ્કૂલ નું બર્ડન એટલે આપડે એમ કહીએ ને કે છોકરાઓને અત્યના માનસિક સ્થિતિ કરતા એ લોકોને ટેન્શન અને ડિપ્રેશન વધારે આવી જાય છે તમે શું કયો છો એ બાબતે
સાવ સાચી વાત છે હ તમારી સાવ સાચી છે તમને તમે નહી માર મારી દીકરી છે હજી બીજા ધોરણમાં છે બોલો હવે ગયા વર્ષે એનું પેલું ધોરણ હતું એના આઈ કાર્ડ ની દોરી તૂટી ગઈ બરાબર એનું જે પેલું આઈડી કાર્ડ એની દોરી તૂટી ગઈ એ દોરી માટે જયારે કવા ગયા ને તો કે તમારે પચાસ રૂપિયા ભરવા પડશ દોરી ના દોરી તમારે એમનાટલી ફી દે છે પ્રાઈવેટ સ્કૂલમાં અને તો પણ છે ને તમે જુઓ ને તો દરેક નાની નાની બાબત ના આને પચાસ રૂપિયા આના ો રૂપિયા હવે પ કઈક બુક ફેર રાખે સ્કૂલ ના બરાબર તો સ્કૂલ ન બુક ફેર રાખે કોઈ ચોપડી બસો રૂપિયા છેહી બધી બસો રૂપિયા ઉપરની ચોપડ બ ને તો બધી આપ ફરી જાય એલે આપને એ મળી બોલ અને તમે જુઓ કે ન્યુઝ પેપર આપે છે એ લોકોને ત્યાં વાંચવા કે એ બાની છે ને હવે કે ન્યુઝપેપર કોઈ વાંચતું નથી નહી હવે બધું ઈ પેપર થઈ ગયું ઓનલાઈન બધા કરતા થઈ ગયા એટલે કે તમે ન્યુઝપેપર છકરાઓ વાંચતા શીખવાડતી ન્યુેપને પૈસા આપડે ભરવાનું બોલો એટલે તમે જોવ ને ન ન પ્રવેટૂલ ન ન આમને તિક્રમ ચલાવે છે શ કેવું તમારું
બહુ સાચી વાત છે અત્યારના પ્રાઈવેટ વાળા પ્રોજેક્ટ ના નામે પણ કેટલા હાર્ડ પ્રોજેક્ટ આપે છે તો અને હોમવર્ક ક સાથે એટલા હોય છે હલો
હલો હલો હલો હા આવે છે અવાજ
આવ્યો એ કરે છે ને કે વાત ન પૂછો રિગધબલ
સાચી વાત છે હ તમારે પ્રોજેક્ટ પ્રોજેક્ટ તો એમ કેવાય ને કે દાણા તૂટિયા છે એવું કહીને તો ચાલે પ્રોજેક્ટ હવે મારી દીકરી બીજા ધોરણમાં છે હવે એને શું પ્રોજેક્ટમાં ખબર પડે એની સાથે મારી સાત રાતભર ચાગીને પ્રોજેક્ટ બનાવવાનું અને એની તમે જુઓ ને તો એની પાસે બધી મહેનત મારે કરવાની અને જઈને ત્યાં એ પ્રોજેક્ટને કું પેલું એને ગતાા ગમતો પડતી ના એટલે મારે પ્રોજેક્ટો બનાવાના અને એની પાછ સ્ટેશનરી નો ખર્ચો ગણો પેલો હાર્ડબોર્ડ પેપર લાવો આ લાવો તે લાવો ને એમાંને એમાં તો આપડ તો લૂંટાઈ જઈ
બહ બહુ સરળ સરસ રીતે ભું ભણતર નું નહોતું બહ આપડે ભાર રેતું આપડે આપડો સમય કાઢી શકતા રમત રમી શકતા તો બિલ પણઓ સાથે જઈ શકે આપ જોઈએ ને ત્યારે એમ થાય છે કે અરેરે આ લોકો ન તો બિચારાનું બાળ પણ છીનવાઈ ગયું એટલું છોકરાઓ રે છે આપડ કોઈ વાર ખીજાય પણ જાય કેમ ભણતું નથી પણ ત્યારે આપણને એ નથી સમજાતું કે આપણે જય્યારે ભણતા ને ત્યારે બહુ સ્ટ્રેસ ફ્રી ભણતા હ આલુ કોને તો ટ્યુશ મારી બેબીને એક બુક બાર રઈ ગઈ અને બીજા સર નો પીરિયડસ આવ્યો તેને બુક લઈ લીધી મારા પીરિયડસમાં તમે બીજી બુક શું કમેને કાઢી એમ કરીને બુક લઈ લીધી અરે તમે બાળ ને સમજો તો ખરાબ પણ કોઈ ટીચરો એવું માનતા જ નથી સાચી વાત ને
હા સાવ સાચી વાત છે હવે પે પેલી બિચારીની છોકરીને ભૂલ થી બુક રહી ગઈ અને એમાં તમે આવી રીતે બુક લઈ લો તો શું કઈ ગય એ ભણવા જ આવે છે ને તમારી સ્કૂલ માં આવે છે ને તમે હવે આવું કરો કે ભાઈ મારા પીરિયડમાં તમારે બીજી બુક લેવાની બીજી બુક કાઢવાની જ નહી વાર એવું થોડી ચાલતું હશે તમારા સહકર્મી ની જ બુક છે ને કઈ એવું તો નથી ને કે એને કોઈ બીજા બીજી કોઈ જે ભણવા સિવાય ની કોઈ બુક એને કોમિક બુક હોય કે કોઈ વાર્તાની ચોપડી હોય કઈ એવું હોય તો એને લીધું હોય કાર્ટૂનની હોય તો બરાબર છે પણ હવે તમારા સ તમે જે સ્કૂલમાં ભણાવો છો જ્યાં તમારી જોડે સહકર્મી છે જે બીજા વિષય ભણાવે છે એની જ બુક છે ને તો સા આવબું તો ન જ કરાય ને
બહુ સાચી વાત છે અને હમણાં તો મારી બેબીને એમ કીધું કે તમારે આ આ કલરની પેન નહી લાવવાની આ કલર નું નહી લાવવાનું પછી તમારે માથામાં તેલ નહી નાખવાનું અને તેલ નાખી લાવો તો આવી ટાઈપ નો હવે એને બહુ શોટ હેર છે તો એ હેરમાં પણ એ લોકો એવું કરે શોટ છે તો એ તારે ઉપરબર રાખી નને એક વાળ આવે તો એક વ પણ તારે ચોટલો લઈનેવાનો અરે તમે ભણાવો ભણવામાં ધ્યાન દો સાઠ સાઈઠ છોકરાઓ તમે રાખો છો અને અત્યારે ડિજિટલ થઈ ગયું એટલે તમે લોકો તો તમારા આ ચલો ડિજિટલમાં તમે ઓપન કરી દીધું થોડું સમજાવી દીધું અને સમસમાં એવું કર એકસો ચલીસ વી લે પછી એમ કેવાય આ બા બાકીના સમસ તમે જ્યારે ઘરે જઈને કરી લેજો એવી રીતે તમે ભણાવો છો તો તમે આગળ ભવિષ્યમાં શું હું કરશ આપડણે પોતે એટલું બધું કરાવવું પડે ને છોકરાઓને કેમ થાય છે ક્યા છું છોકરાઓ ને બિચારા એમ કે મમ્મી અમને સ્કૂલમાં નથી સમજાતું પણ ક્યાંથી સમજાય બે સમસ કરાવીને બાકીનું આખું ચેપ્ટર તમારે ઘરે કરવાનું તમાર સોશિયલ હોય તો એક મુદ્દો કઈ અને એમ કે કે આખા સોશિયલ વાંચી નાખજો તમારું લેસન અને ઘરે જઈ લર્ન કરી કાલે તમારે ડબલ્યુ આરટી દેવાની હવે તો અઠવાડિયા માં પાંચ દિવસ લ્ય આવતી હોય છે એટલે એમ કે તમારે પચીસ માંથી આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ ર તમને અમે આગળ નઈ આપીએ માર્ક્સ તમારા બોર્ડ માં માર્ક્સ ની ઉમેરય અમે તમને અચ્છા માર્ક્સ આપ છું સ્કૂલ ના માર્ક્સ આવું બર્ડન દેવા માંડ્યા છે ત્યારે એમ થાય કે ખરેખર લની ચિંતા હતી નહી છ આપણે ત્રિમાસિક છ માસિક ને નવ માસિક બાર માસિક એવી જ રીતે એક્ઝામો લેવા ગયા લોકોને
અરે ઘડી તમ પ્લે અને પછી એમ કે તમારે તો મા રાખેને પાછા જે વધારે સારા હોય ને માર્સ લાવ તો હોય એમાં નાખે એટ કેટલું બધું આપણને એમ થાય છે કે આ લોકો નું ભણતર આ લોકો ન હોય ને ફીઓ
પણ નથી આપતા એટલે ફી એ વધારો કરી દીધી
સાવ સાત અચછી વાત છે હા તમારી બેન સારું તો ચલો આજે ઘણી મજા આવે તમારી સાથે વાત કરવાની હલો હલોો હલો
હા ભોલે હો કે